કેવા છો?
મજામાં તમે કેમ છો.
હું તો મજામાં છું શું કેતી હતી કે આજે આપડે કયા વિષ પર વાત કરવાના છીએ?
આજે આપણે કામ જીવન સંતુલન ના વિષય પર વાત કરીશું.
હ આ તો ખુબ જ સારો મુદ્દો છે તો તમે એના વિશે શું કહો છો.
હા કામ હું એના વિશે ઘણી બધી વાતો કરવા માંગુ છું કામ અને જીવન વચ્ચેનું સંતુલન એ આજના આધુનિક અને દોડભર્યા દોડ ભાગદોડ ભર્યા યુગની સાઉ સૌથી થી મોટી જરૂરિયાત છે જ પહેલાના સમયમાં લોકો સૂર્ય સૂર્યોદય સાથે કામ શરૂ કરતા અને સૂર્યાસ્ત થવા થવાની સાથે જ ઘરે આવીને પરિવાર સાથે સમય વિતાવતા પરંતુ આજે ટેકનોલોજી અને સ્પર્ધા ની સ્પ ર્સ્પર્ધાત્મક યુગમાં ઓફિસ નું કામ ઘર સુધી અને ઘરની ચિંતાઓ ઓફિસ સુધી પહોંચી ગઈ છે જ્યારે કામ અને અંગત જીવનના વચ્ચેની આ પાતળી રેખા ભૂસાઈ જાય છે. ત્યારે જીવનમાં તણાવ થાક અસંતોષ વધવા લાગે છે સાચું જીવન સંતુલન એટલે માત્ર કામ અને આરામ વચ્ચે સમયની વહેંચણી કરવી એવું નથી પણ બંને ક્ષેત્રોમાં ગુણવત્તા જાળવવાની છે. જો આપણે માત્ર કામ પાછળ જ દોડતા રહીશું તો કદાચ આર્થિક રીતે સમૃદ્ધ થઈશું પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ગુમાવી બેસશું લાંબા સમય સુધી સતત કામ કરવાથી હૃદયના રોગો અનિદ્રા. અને ચિંતા જેવા પ્રશ્નો નો ઉભા થઈ જાય છે બીજી બાજુ પરિવાર અને મિત્રો સાથેનો સમય ઓછો થવાથી સંબંધોમાં કડવાહસ અને એકલતા આવવા લાગે છે જીવનના અંતે કોઈ વ્યક્તિ એવો અફસોસ નથી કરતો કે મેં ઓફિસમાં થોડાક કલાક વધારે કામ ન કર્યું પણ અફસોસ એ વાત ન હોય છે કે મેં મારા સંતાનો માટે મોં મોટા થતા ન જોયા અથવા હું પરિવાર હું મારા પરિવારની ખુશીઓમાં સા સામીલ ન થઈ શક્યો તેથી જ કામની સાથે સાથે પોતાની જાત માટે અને પ્રિય પ્રિયજનો માટે સમય કાઢવો અનિવાર્ય છે. સંતુલિત જીવન જીવવા માટે પ્રાથમિકતાઓ નક્કી કરવી ખુબ જ જરૂરી છે આપણે સમજવું જોઈએ કે ઓફિસ નું કામ ક્યારેય પૂરું થવાનું નથી પણ આપણું સ્ સ્વાસ્થય અને કિંમતી ક્ષણો ફરી પાછા આવતા નથી ઓફિસમાં હોઈએ ત્યારે પૂરી નિષ્ઠાથી કામ કરવું જોઈએ પણ ઘરે આવ્યા પછી લેપટોપ અને મોબાઈલ બાજુમાં મૂકી પરિવાર સાથે ગુણવત્તા ભર સમય વિતાવવો જોઈએ જો આપણે પોતાની મનગમતી પ્રવૃતિ માટે સમય કાઢવો પૂરતી ઊંઘ લેવી અને વ્યાયામ કરો એ સંતુલન જીવન જાળવવાની ચાવી છે જ્યારે મન શાંત અને શરીર સ્વસ્થ હોય છે ત્યારે આ પણણી કામ કરવાની ક્ષમતા પણ આપોઆપ વધી જાય છે તો શું તમે તમારા રોજિંદા જીવનમાં જીવનમાં કામ અને પરિવાર વચ્ચે સમય ફાળવવા માટે કઈ કઈ ખાસ પ્રવૃત્તિઓ કે સમયપત્રક અનુસરો છો. મને થોડીક વાત જણાવો ની એના વિશે.
હ બો સારી વાત કરી કે આપડે માત્ર દિવસ થી લઈને રા સુઘી કામ કામ કામ કર્યા કરીએ છીએ. તો તેનાથી આપણે આર્થિક રીતે કદાચ સધર થઈ જઈએ પરંતુ આપણે બાળકોને સંસ્કાર સમૃદ્ધિ નથી આપી શકતા કારણ કે આપણને ખબર છે જો બાળકને આપણે આપણે માત્ર આર્થિક રીતે સદ્ધર થવા માટે કામ કરતા હોઈએ તો આપણે બાળકોને સમય નથી. આપી શકતા અને બાળકો લોકોને જે સમય ના આપી શકે તો કદાચ કદાચ તેનું ભવિષ્ય ખતરામાં ચાલી જાય એને આપણે જેવું જેવું સંસ્કારને જેવી પરવરશ જુએ છે જેવી માતા પિતાનું પ્રેમ અને જુએ છે તે નથી આપી શકતો તમારી વાત બરાબર છે ને તમે જેમ પૂછો કે તમે કેવી રીતે કામ કરો છો તો હું છે ને અમે એટલે કે કામ તો કરીએ જ છે આપણે કેમ કે આપ જો જો આપણી પાસે અ આજના સમયમાં લોકોની પાસે જો પૈસા ના હોય તો તે શું કરશે તો કામ તો કરીએ છીએ પરંતુ છે ને અમે શું કરીએ છીએ કે જે બાળકો છે ને જયારે અમે ઓફિસ જય હું ઓફિસ થી આવી જાઉં છું તો મેં મારું પૂરું આખું જે મારું એટલે કે સમય છે મે મારા બાળકો સાથે રહું છું અને તેમની સાથે વાતો કરું છું અને તેમની પો છું કે શું આજે તમે તમારી સ્કૂલમાં કે શાળામાં શું ભણ્યા ને શું કર્યુંને કેવી મજા પડીને તમે આજે ક કઈ રીતે કો નથી વાત કર્યું ને તેમની તેમને તો કોઈ એવી પ્રોબ્લેમ નથી એ બધીની જાણ કરીએ છીએ. કારણ કે એવી કેટલીક વાર એવું થાય છે કે બાળકોને આપણે સમય નથી આપતા તો બાળકો એ આપણને કોઈ વાત બાબત બતાવી નથી. કે કઈક કેટલીક વાર એવું બની શકે છે એટલા માટે છે ને આ ખુબ જ જરૂરી વાત છે કે તેમને તેમને બધી જ બાબતોને્યા ધ્યાન આપવું અને તે બાળક ક્યાં જાય છે ક્યાં નથી જતો એ ધ્યાન કરવું અને શું કરે છે શું નથી નહી તો કેટલી વાર એવું થાય છે કે આપડ બાળકો પર ધ્યાન નથી આપતા તો બાળકો કોઈ કે એવો પડી જાય છે ક એવી કોઈ ખોટી સંગતમાં પડી જાય છે જેનાથી તેનું ભવિષ્ય એ ખરાબ બની જાય છે અને તે શિક્ષણ ના સેવા બીજું બધું કરે છે તે એવું કેટલી વાર બની શકે છે એ બને છે માતા પિતાના અ અસંસ કર જે સંસ્કાર નથી આપતા એ નથી. આજર જે આધુનિક સમય છે દોડ ભાગ વાળો છે લોકો એ આખા પોતાનું જીવન એ દોડ ભાગમાં વ્યતીત કરી રહ્યા છે તેમાં માત્ર કામ કામ કરવું એ જરૂરી નથી. પરંતુ હું એવું માનું છું કે કામની સાથે છે ને બધું કરવું જોઈએ તો તમે એના વિશે શું કહો છો.
તમે જે વાત કીધી એ ખુબ જ સારી વાત કીધી કામની સાથે સાથે આપણે આપણા પરિવારને પણ સમય આપવો જોઈએ જે આપણા પરિવાર માટે અને આપણા માટે ખૂબ જ જરૂરી અને મહત્વની વાત છે જો આપણે આપણા પરિવારને યોગ્ય સમય અને સમય અને ટાઈમ ન સમય અને યોગ્ય સમય ન આપીએ તો તે કેટલીક વાર આપણા પરિવારના સંબંધોમાં ખટાસ જેવા ખટાસ જોવા મળે છે. છે. કારણ કે સમય ના આપવાથી અમે અનેક પ્રકારની અ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાનો ડર રહે છે. જેના કારણે કેટલીક મોડ નાના ઝઘડાઓનું મોટા ઝઘડામાં પરિવર્તન થઈ જાય છે. પરિણામે ઘણા બ ઘણી બધા અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેનાથી આપણે આખો દિવસમાં થાકીને આવ્યા હોય ત્યારે આપણે આપણા પરિવાર સાથે શાંતિથી બેસીને જમવું જોઈએ. તેમની જોડે સુખ અને દુખ ની વાત કરવી જોઈએ. આખો દિવસમાં શું કર્યું શું કર્યો ખરા સારા અનુભવ, ખરાબ અનુભવ જે પણ થયું હોય એ બધી વાત પોતાના પરિવાર સાથે બેસીને વાત કરવી જોઈએ. જેનાથી પરિવારને પણ ટાઈમ મળે અને તેઓ પણ પોતાની પોતાની દિનચર્યા રજૂ કરે જેનાથી પરિવાર માં મીઠાશ જળવાઈ રહે છે અને બીજો મહત્વનો મુદ્દો એ છે કે સ સ્વસંભાળ આપણે ઘણી વાર બીજાની બીજાની અપેક્ષા એ પ અપેક્ષાઓ પૂરી કરવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પોતાની ઈચ્છાઓ પૂરી કરવાના જ ભૂલી જઈએ છીએ. પરિણામે કેટલીક વાર આપણને ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જયારે આ બધી સ્વસંભાળ રાખવું ખુબ જ જરૂરી છે. સ્વસંભાળ રાખવા માટે આપણે મન ગમતું સંગીત સાંભળવું, પ્રકૃતિ વચ્ચે સમય વિતાવો અથવા મનની શાંતિ, મન માત્ર શાંતિથી બેસી રહેવું. એ બધું કોઈ સમય બગાડવાની પ્રવૃતિ નથી. પરંતુ આપણે પોતાના માટે સમય કાઢ્યો છે એવું કહેવાય છે. જો આપણે અંદરથી ખુશ રહીશું તો આપણે ઓફિસમાં સારું પ્રદર્શન કરીશું અને ઘરે પણ પ્રેમ વેચીશ વેચીશું જીવન એક સરર્કસ જેવું છે જેમાં આપણે ઘણી બધી બોલ બોલ સા સાથે રમી રહ્યા છીએ કામ કામ એ રમ બરની બોલ છે. જો જો તે પડી જાય તો તે પાછી ઉછળશે. પણ પરિવાર સ્વસ્થ અને મિત્રો એ કાચની બોલ છે. જો એક વાર પડી જાય તો એ પ કાયમી માટે તિરાડ પડી જાય છે અથવા તુટીટ તૂટી જાય છે. સમાજે પણ આપ સમાજે પણ સફળતાના માપદંડો બદલવાની જરૂર છે જે વ્યક્તિ અઠવાડિયાના સાતે દિવસ કામ કરે છે. તેને મહેતા મહેનતુ ગણવામાં ગણવાને બદલે તેને અસંતુલિત ગણવો જોઈએ. રજાઓ માણવી માણવી એ કોઈ આળસ નથી. પણ ફરી ઊર્જા વાન થવાની એક અનિવાર્યતા છે. આપણે સ સમ સમજવું પડશે કે ઓફિસમાં ઓ ઓફિસમાં આપણી જગ્યા કોઈ પણ લઈ શકશે પણ આપણા પરિવારમાં આપણી જગ્યા બીજું કોઈ લઈ શકતું નથી. અંતે એક સુખી જીવન એ જ છે જે માત્ર રાતે સુતી વખતે કામ કામનો સંતોષ હોય અને સવારે ઉઠતી વખતે પરિવારનો સાથ અને ઉત્સાહ હોય તો તમે ક્યારે એ અનુભવ્યું છે કે વધુ કામ વધુ પડતા કામના બોજને કારણે તમારા અંગત સંબંધો કે તબિયત પર કોઈ મી માઠી અસર થઈ હોય. જો થઈ હોય તો, મને જણાવો ને.
ને અ તો ખૂબ જ. તમે સારો પ્રશ્ન કર્યો કે જયારે આપણે કહીએ છે કે, આપણે આપણા નિજી સંબંધોને સાઈડમાં મૂકીને આપણા જે કામ કાલે ઉઠીને વધુ પડતા જવાબ આપીયે છીએ, ત્યારે એ કેટલી વાર થઈ જાય છે કે સંબંધોમાં ખટાસ આવી જાય છે તો એ બાબત પર ધ્યાન આપું જોઈ અને તમારી સાથે વાત કરીને મને ઘણી બધી સમજ મળી છે. હે. તો ચાલો હવે આપ આપડે પાછું મળીશું અને એ મુદ્દા પર ક્યાય પાછું વાત કરીશું. તો મને ઘણી સમજ પડી તમે જે વાતો કરી. ચાલો બેન તમારી સાથે વાત કરીને મને ઘણું સારુ લાગ્યું.
હા મને પણ તમારી જોડે વાત કરીને ખુબ જ સારું લાગ્યું તમારા દ્વારા મને ઘણી બધી માહિતી જાણવા મળી તમારો ખુબ ખુબ આભાર.
તમારો પણ આભાર.